હમ
કર છ
બસ આા આટા મારતી હતી.
હ બરાબર મારે છે ને આજે બજાર જવાનું હે?
અને આટા મારતા મારતા જોતી હતી કે હવે બધા પર પ સેલ ચાલુ થશે ને.
મારે આજે જવાનો વિચાર હતો જ બજાર કે કશું. શું નવું આવ્યું હોય તો જોઈએ આવું કે હવે નવરાત્રી ના શ્રાવણ મહિનાને બધું આવશેને તો બધા એમ ઓફર આવશે એમ.
હા.
પણ મેં કીધું હું આ વરસાદ પડે છેને તો નહીં જ જો એવું જાણવા મળ્યું છે કે જુડિયોમાં પેલી તારીખે સ્યાલ આવવાનો છે. હ પચાસ ટકા ઓ અને છેને. જુડિયોમાં પહેલી તારીખ ને સનિવાર છે એટલે બીજી તારીખ રવિવાર એટલે બધું ખાલી જ થઈ જાય.
હા.
એટલે મેં એવું વિચાર્યું શનિવાર છે ને જો વરી છુટસે બુટસે સ્કૂલ. તો જઈઈસ માં બેનને કીધું છે તું ાર જેમ.
હા.
ભલેને ગમે ના ગમે બે નંબર ની વસ્તુ. પણ લઈ તો લેવાય કઈ સારી વસ્તુ હોય તો.
એજ ને જોવામાં શું એ હોવાનું.
અને આ ટ્રેન્સ જુડિયો એ જુડિયો તો અમુક વાર. એમ કપડાંનું કાપડ થોડું એવું થઈ જાય. પણ ટ્રેન્ડસનું ને પેન્ટાલન્સનું સારું આવે છે કપડું.
હા હ.
અને એ બધા અ સ્યાલ આવશે.
હું એજ જોતી તી ઓનલાઈન પણ એમેઝોન પણ બધા પર હું એ જોતી હતી કે હવે સેલ આવ્યો. કે નહી મશોપ તો રોજ સાંજે આઠ વાગે આવે છે.
હા પછી પેલું ખબર પેલી વેબસાઈટ છે. જોકર એડવીીચ.
હ.
એ એક્સપેન્સિવ બધી વસ્તુઓ એની પર મળે એના પર અત્યારે એંસીી ટકા સુધીની વાફ છે.
હમ હમ.
જે દસ દસ હજાર નું મળતું એને બધું બે બે હજાર ન છે. પણ આપણી છોકરીઓની જ્વેલરી એવું બધું હોય ને એ જવેલરી છે. પછી વોચ છે એ બધું ઓર્નામેન્ટ એમ.
હા હા.
પણ સરસ મળે છે એમ દસ હજાર નું તો બજેટ. નહીં ભાઈ આપડું ખરીદી શકીએ પણ આવું સેલ હોય તો બે હજાર નું ખરીદી લેવાય.
હા એટલે જોવું પડશે હવે મ મોકલજો ને નામ.
જોક્કર એન વચ છે હું તને શેર કરીશ કલે. જ્યોતિથીએ. પછી મને, તમે ગમતું તું, બધું સારું હતું. બધા ઘરેણામાં આપણને આમ, કેવા ખબર હ છે, કસો. ફંક્શન કોલેજમાં સામાન્ય હોય ને, અને આપણે આમ બહુ બહુ એવું તૈયાર ના થવું હોય. અને સાદું સાદું જેવું હોય ને, એવું ઘરેણા પહેરી લઈએ ને, તો સારું લાગે, એમ બહુ હેવી લાગે.
હમ, મિનીમાલા નાનું નાનું.
હ, નાનુ નાનુ બીજું કે એવું, આમ આપણને કોલેજમાં સાડીને એવું પહેરવાનું હોય ને. તો સાડી પર, ભાઈ, અમે ઝુમખા ને એવું બધું, આમ હારો. ફંક્શન હોય, સારું હોય, કશું તો શૂટ થાય. પણ નાનું એવો પ્રોગ્રામ હોય, તો આપણને કે એવું મોટું ઝુમખાન બુમખા પહેરી જઈશું?
એ જ ને.
એ ડાયમંડ વાળી બુટ્ટી ને, એવું બધું પહેરાય.
જે દેખાય પણ ખરી, અને આમ એ પણ ના લાગે કે ઘરમાં પહેરેલું.
હા, પછી પહેરવાનું તો વાંધો નહીં આવે, પણ બીજા દિવસ કરીશું ને. તો એ એવી ચામડી દુખશે ઘણી.
મને પણ હો, મેં કાલ ઝુમખા પહેર્યા તો મોટા. મને કાન એ દુખાય, એનું પછી પાછળથી ટાઈટ એકદમ ફીટ હતો.
હા. બરાબર. ઓ, તારે પેલી કાશ્મીરી? નીકળી બુ્ટટી લાંબી-લાંબી. ખબર છે, એના પેજ બહુ ફીટ હોય છે.
એ હજી પહેરીને ખબર પણ. મને ઝુમખા નો શોખ છે, હું તો બઉુ પહેરું ઝુમખા. એટલે પેલું કંઈક હોય ને પ્રોગ્રામ હોય ઘરે.
હમ.
અને નવરાત્રી માં.
નવરાત્રી હોય બીજો સાદો એવો પ્રસંગ હોય ને ઘેર. મસ્ત, લગન-મગનમા હારું લાગે. બહુ સરસ લુક, સારું આવે એમાંથી.
એટલે મન તો બઉુ ગમે, પણ એ ફિટ ફિટ લાગે ને, પછી બીજા દિવસે ખબર પડે.
એ લાલ-લાલ થઇ જશે. અને અમે જો બોલુ છુ કે, છાસ પી લીધી. તો દુખશે, એવું દુઃખશે, એવું દુઃખશે.
પાકશે, પછી તો.
હા, પછી આ હવે એ કપડાંમાંય સહેલું ને, એવું આવે ને. તો આવું લેવા, આમ કુર્તી એવું લઈ જઈએ તો. કોલેજ નો નાનો પ્રસંગ હોય, તો ડ્રેસ એવો પહેરી જઈએ, તો ચાલે.
સાલે.
રોજ તો આપણેે સિમ્પલ જઈએ, પણ. આવું કશું હોય, તો સારું છે લાગે ને, આમ થોડું.
હા, પણ કોલેજમાં પહેરવા, રોજ પહેરવા માટે મારે તો લેવા છે પેન્ટ.
પછી પેલું વેલ્યુ અને વેરાયટી નામનું એક મોલ છે ને, ત્યાંનું પણ મે. સાંભળી છે કે, ત્યાં સરસ.
અરે, હું જઈ આઈ છું. બહુ મસ્ત છે, એનું બધું.
અને છે ને, આપણાના બજેટમાં છે, એમ.
હા, હ.
હમ. તો મારો વિચાર છે, એમાં બેનને કહીશ. એ નવરી પડશે.
એલા જઈ. મારે જવું છે. મારે લેવું છે હવે પેન્ટ અને એવું. હવે કોલેજ પહેર પહેરવા જોઈએ જ, મારા.
હમ.
અને એમાં પણ હવે કમ્ફર્ટેબલ જોઈએ છે પણ
આ ખબર ટ્રાઉઝર નીકળ્યા છે એમ આમને તો હાર રુ લાગે કે સુકુણ આખો દિવસ ગરમી નહીં થાય અને ગમશે એમ ફિટ ફીટાય નહીં
અને પેલું નહી નીકળે અત્યારે કોરિયન પેન્ટ ખુલ્લા ખુલ્લા
હા એ જે એ ટ્રાઉઝર કોરિયન પેન્ટ ઓવર સાઇઝ શર્ટ કે ટી શર્ટ
હા હ ઓવર સાઇઝ ટી શર્ટ તો ચલો તોય આપડે એક વાર જ ચ ચલાવી લઈએ કે ચાલશે નહી પરીએ તો રેગ્યુલર પેરીસ તો ચાલશે. પણ પેન્ટ પહેરી ને પેલા ખુલ્લા એટલે કમ્ફર્ટેબલ લાગે ને આમ.
હા અને બેસ. તોઠવામાં તકલીફ નહીં આ આપણે રહ્યા ભાઈ બસમાં જવાળા.
હમ્મ હું.
તો બસમાં બધું પબ્લિક કોઈ સારું હોય કોઈ નાહી સારું હોય.
એમ જ ના.
અને જો બધું સારું પહેરીને જઈશ હોય ને તોારા છોકરા એવા હોય.
હમમ.
પણ અમે બધાને સહેલાવે ને એટલે મારો વિચાર છે જોવું છે. આમ ખરીદી ના કરે પણઅતારથી કરી દેવાની.
એ જ પણ સેલ માં લઈ લે તો આગળ જઈને આપણને જ કામ લાગવા.
હા. ભાઈ એવા જાડા તો થઈ નહી જવાના આપડણે આવવાનવા. ખબર છે આખા ગામ ન ખાઈશને તોય અવાજ રેવાના છે.
ના ના અમાર તો વજન વધો છે.
મારું તો પિસ્તાળી કિલો થી વધતું જ નહી.
ના ના હ તો હોદ.
હમ્મ, મા તો સેજ કંઈક સારું વજન થશે પછી કોઈ કેમ કે સારું થવું છે આમ થવું છે ત એ પાછું ઉતરી જશે.
મા તો એવું નહી થતું મા તો ઉતરતું નથ.
એ માન તો ઉતરી જશે, પણ મન તો ગમે એમ. એવું લાગે ને તો તો એક સાઇઝ મોટું લઉં પટ્ટો પહેરીને પેરીસ પેન્ટ. ચડી થઇજ તો. પપ્પ પેરી પેરી ફીટ પડશે જ શું કરીશ બદલી તો નહીં આલે.
હા.
પણ ના મજા આવેયું મને તો અત્યારે એમ ખરીદવાનું ગમ છે પણ હવે મોટા થઈ ગ ગયા ને ખરીદવાનું ગમે અત્યારે પણ હવે મોટા થયા ગિયા ને એટલે બધા બનપણીઓ જોડે જઈશું, ભાઈ બહેન બધા જઈશ તો અ સરખી ઉંમરવાળા ને એટલે આમ પસંદ બી એ કરી આપે એમ મજા આવે એમ
એટલું મજા આવે.
અમાર આટલા અમે મોટા થયા કપડાં લેવાવામાં મમ્મી પપ્પા જોડ હવે અમે નહી જતા. છેલ્લા પાંચેક વર્ષથી તો ઉ ને ભય જ જઈએ.
ના ના હું તો કોઈક વાર મમ્મી પપ્પા જોડ જાઉં કોઈ એક વાર એકલી જઈ આવું
તમ ભાઈ મોટો ને અમે બેમ એને આમ મારાથી નાનો પણ આમ કેવું કે અમે બંને જોડે જઈએ. એને હું પસંદ કર્યાલ એ મને પસંદ કર્યા લે. પાછું મારી જોડે બધું લેવડાવે તો હું તારે જોડે આવ્યો નહી પછી મને લયાએ લઇ નહી એવું કરે.
ઓહો.
પછી મારે કશું લઈ આવવું પડે પછી ફરીવાર ના આવે.
ના લઈ આપે તેવું કે કે ત્યાં મ ના લઈ આપે એટલે હું હવે નહી આવું.
નહી અને હા સાચેમાં નહીં આવે ફરી એ અનુભવ કરેલો છે મેં.
ના ના મો તો બેન લઈ આપે મને.
એટલે માથી નાનો ને એટલે મા એને એવી આશા હોય ને કે બેહેન મ કશું લઈ
ઉ નાનો એટલે મન આશા હે કે મન બેન લય આપે.
હા તો તને લઈ આ લે છે ને તાર બેેન. એટલે મોટા ભાઈ બહેન હોય ને અમાર જેવા હોય દિલદાર.
નાના નાના ભાઈ બહેનો દિલદાર હોય છે હા.
પણ મોટા ભાઈ બહેન એવી બહુ આશા નહી રાખે નાના જોડે, પણ નાના ને એવું હોય. કે હું મા ભાઈ બેન જોડે કંક જઈશને એટલે મન કસુ લઈ આલે એમ.
હા એ હોય. હા પણ એમનું કામ એ કરીએ ને અમે ના ના ભાઈ બેહેનો અમે ના
હું કહું ને કે આપણે આટલા વાગે જઈશું એમ. તોનું ગમે ત્યાં માર જોડે આવે પછી એ ઉતાવળ ના કરે કે તું જલ્દી કર જલ્દી કર. શાંતિથી બધું લેવા દઈ. પછી છે ને એવું લાગે ને કે મોડું થઈ ગયું છે એમ તો ઘરે ફણ ખરે એમ કહીએ મમ્મીપ્પા એમ કે મમ્મ પપ્પા મોડુ થયું છે. અમે બહાર કશું ખાઈને આવીશું ને તમારા માટે લઈને આવીશું.
હા હા અમે લોકો એવું જ કરીએ.
એટલે એમને બી ચિંતા થાય ને કે આ કેમના ગયા છે, રસ્તામાં શું થયુ આમતેમ. અને આપડા છોકરીઓ ન તો કેવું એક દુકાનેથી કસી વસ્તુ ના આવે
ના મને તો બે ત્રણ દુકાનને પણ કશું ના તમે
હા અને જો ગમી જશે ને તો બધું એક જ વારમાં ગમેશે નહીં ગમે ને તો દસ વખતમાં નહીિ ગમે
એજ એટલા તો આમ બહુ વાર લાગે આપણને બધું લેતા
અનેમાં ભાઈ સારો અમારું પસ ફોન બધું પકડી રાખે
મારા તો અમારી બેન નું બધું પક પકડી રાખવાનું આ પર્સ લે આ પકડ પેલું પકડ ફોન પર ઉપર થી મા મમ્મી જોડ દઉ મા મમ્મી નો ફોન ને પસ મારે સાચવવાનું.
તો ભાઈ સાચવે મારો બધ એ તો મનો ઉપરથી છે એ કે મોટી તું છું ને સાચવવાની મારે તને કે તારે મને હોય.
હ હ
હ પછી આમ ફાવે અમને બંનેને આમ જઝગડવાના ટાઈમે જઝગડીએ પણ આવું કશું હોયને તો અમે બંને જોડે
અમારે એવું જ હોય બધા હોય બને એસાહ હોય તો મારે બેન છે ને અમે લોકો એ મોડા તાર અમ લોકો આમ મોડું ફેરવીને એ કરીએ કે ના જા માર નહી બોલવું તો જોડે ઝઘડી લઈએ અને જયારે કઈ પ્રસંગ હશે ને તો અમે બધાની વાતો કરતા હોઈશું કે જોડ આવવું કર પેલી આવું કર પેા એું કરી
થઈ જશે કે ના અને કશું બી એકબીજા ન હોય તો નહી સાંભળે રોબય છે તારે એન વિશે ઉ ન
સેમ હ.
હ એવું થાય
સારું ચાલ હું પછી કોલ કરું મારે બીજો કોલ આવે છે.
સારું સારું મળડીએ હા.
હા મળીએ બાય.